કેમ છો?
હા બસ મજામાં. તમે કેમ છો?
બસ મજામાં, તબિયત ને એવું બધું બરાબર ને?
બસ બસ બરાબર છે. બોલવાજે કેમની યાદ આવી?
કઈ ની આ તો મેં આત્મનિર્ભર બનવાનું મહત્વ છે એના વિશે... મેં કીધું થોડી ચર્ચા કરીએ
હા એ તો આજકાલના જમાનામાં જરૂરી છે આત્મનિર્ભર બનવું.
હા કેમ કે બીજાના સહારે ચાલનાર વ્યક્તિ આમ થોડુંક અંતર કાપી શકે છે પરંતુ પોતાના પગ પર ઉભો રહેનાર વ્યક્તિ છે એ આખી દુનિયામાં જીતી શકે છે. અને આત્મનિર્ભરતા માત્ર પૈસા કમાવાનું નામ નથી પરંતુ પોતાના નિર્ણયો જાતે લેવાની પોતાની જવાબદારીઓ નિભાવવાની અને મુશ્કેલીઓનો હિંમત થી સામનો કરવાની શક્તિનું નામ છે તો આપણે આ - આત્મનિર્ભરતા કહી શકીએ.
હા ઈ તો સાચી વાત છે આત્મનિર્ભર બનવું એટલા માટે પણ જરૂરી છે. કે જો આપણે કોઈ પણ રીતે ફાઈનાન્શિયલી ઇમોશનલી બીજા ઉપર ડિપેન્ડ એવું ખોટું સાવ વસ્તુ પર નથી પરંતુ જો સાવ આપડે કોઈના પર ડીપે રહીશું તો પેલી વસ્તુ તો આપણે એના ગુલામ થઈ જઈશું. ઉદાહરણ તરીકે અ આજકાલ અ જો કોઈ પણ ઘરમાં નાનું કે મોટું કોઈ આપણે બીજા ઉપર આપણે આર્થિક રીતે તે અ આપણેે આધાર રાખીશું. તો આપણેે એમના ગુલામ બની જઈશું. એ કે એજ વસ્તુ આપણે લેવી પડશે એ કે એ જ વસ્તુ આપણે કરવી પડશે. પરંતુ આપણી પાસે આપણા પૈસા અ કરવાનું મેનેજ કરવાનું કમાવાનું અ કમાવાની ત્રેવડ હશે આપણામાં અ મહેનત કરવાની ઈચ્છા હશે. અને પૈસા કમાવાની આવડત હશે તો આપણેે આપડા પૈસા પણ કમાઈ શકીશું અને પૈસાની સાથે સાથે આપણે સ્વતંત્ર સ્વતંત્રતા પણ કમાઈ શકીશું.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને જે વ્યક્તિ આમ પોતાના પર વિશ્વાસ રાખે છે એજ જીવનમાં આમ સાચી સફળતા પ્રાપ્ત કરી કરી શકે છે. આજના યુગમાં દરેક વ્યક્તિ સફળ બનવા માંગે છે. પરંતુ સફળતા ત્યારે જ મળતી હોય છે. જયારે આપણે પોતાના પગ ઉપ પર ઉભા રહેવાનું શીખીએ આત્મનિર્ભર વ્યક્તિ માત્ર પોતાના પર જ નહીં પરંતુ પરિવાર સમાજ અને દેશની પ્રગતિમાં પણ મહત્વનું યોગદાન આપે હોય છે અને આત્મનિર્ભરતા એટલે પોતાની જરૂરિયાતો જવાબદારીઓ અને સમસ્યાઓ માટે હંમેશા બીજા પર નિર્ભર ન રહેવું. આત્મનિર્ભર વ્યક્તિ પોતાના નિર્ણયો જાતે લે છે. પોતાની મહેનત પર વિશ્વાસ રાખે છે. પડકારોથી ડરતો નથી નિષ્ફળતા પછી પણ ફરી પ્રયત્ન કરે છે. એટલે આત્મનિર્ભરતા એટલે આત્મવિશ્વાસ જવાબદારી અને સ્વાભિમાનનું એક સુંદર સંયોજન
હા એતો સાચી વાત છે. અને અ આપણેે તો જો વાત કરી વિદ્યાર્થીઓની કે વિદ્યાર્થીઓ માટે આત્મનિર્ભર બનવાનું શું મહત્વ છે? તો વિદ્યાર્થીઓએ અ પોતાની જે અભ્યાસની જવાબદારી હોય એ જાતે લેવી જોઈએ. અ ઘણી વાર કેવું બનતું હોય છે કે વિદ્યાર્થીઓ બાના કરતા હોય છે કે મારા ઘર માં તો કોઈ ભનાવાવાળું ન થી કે આમ કરવાનું નથી એટલે હું પાછળ રહી ગયો અ મારી પાસે આ કરું છું તો મારી પાસે સમય નથી રહેતો એટલે હું પાછળ રહી ગયો. કે મને આ વસ્તુ નથી આવડતી એટલે હું પાછળ પાછળ રહી ગયો. પરંતુ એક વિદ્યાર્થીનું જો એ મેચ્યોર છે મોટો છે, તો એનું કર્તવ્ય છે કે એ પછી પોતાની જવાબદારી પણ સમજે એની પાસે જો કોઈ રિસોર્સ નથી તો એ રિસોર્સ શોધવાની કોશિશ કરે. એની પાસે કોઈ બુક નથી તો એ લાવવાની કોશિશ કરે. એની પાસે કોઈ સ્કીલ નથી તો એ સ્કીલને ડેવલપ કરવાની કોશિશ કરે, એ બધું જરૂરી છે અને આ આદતો એને ભવિષ્યમાં ખૂબ ઉપયોગી બને છે.
હા એ તો ઘણું સાચી વાત કીધી.
આત્મનિર્ભરતા શા માટે જરૂરી છે? તો કે જીવનમાં દરેક સમયે કોઈ આપડો હાથ પકડવા માટે હાજર રહે તુ નથી. ઘણી વખત એવી પરિસ્થિતિઓ પણ આવે છે કે જ્યાં આપણે પોતાના નિર્ણય અને પોતાની ક્ષમતા પર વિશ્વાસ પડે છે. આત્મનિર્ભર વ્યક્તિ મુશ્કેલ સમય પર પણ હિંમત ક્યારેય હારતો નથી અને આત્મનિર્ભર બનવાથી આપણામાં આત્મવિશ્વાસનો પણ ઘણો વધારો થતો જોવા મળે છે. જયારે આપણે પોતાના પ્રયત્નોથી સફળતા મેળવીએ છીએ ત્યારે મનમાં એક વિશ્વાસ જન્મે છે કે હા હું પણ કરી શકું છું. અને આ વિશ્વાસ જ જીવનના દરેક ક્ષેત્રમાં સફળ થવા માટે આપણો સાથ આપતો હોય છે. અને શિક્ષણ નો હેતુ માત્ર ડિગ્રી મેળવવાનો ન થી સાચું શિક્ષણ છે એ આપણને વિચારવાની શક્તિ આપે છે, નિર્ણય લેતા શીખવે છે, સમસ્યાનો ઉકેલ શોધતા શીખવે છે અને આત્મનિર્ભર બનાવતા પણ શીખે છે. એટલે શિક્ષણ અને આત્મનિર્ભરતા એકબીજા સાથે પણ જોડાયેલા છે એવું કહી શકીએ આપણે.
હા, એ વાત તો સો ટકા સાચી. હવે આત્મનિર્ભર વ્યક્તિના કયા ગુણો હોય છે? તો આત્મનિર્ભર વ્યક્તિ છે એ મહેનત કરે છે, એને એવું નથી હોતું કે મજબૂરીની જે મજબૂરી કે કોઈ આમ અ એક હાર માની નથી બેસી રહેતું, કે મારી જોડે આ નથી તો હું આ નહી કરું આ નથી તો હું આ નહી કરું એવું નહીં એ જે છે પોતાનું કામ જાળવી રાખે છે. શિસ્ત, હવે કોઈ વિદ્યા થી લઈ લો કે કોઈ મોટું માણસ લઈ લો એને જો સફળતા મેળવવી હોય, તો એકનું એક કામ એને દરરોજ કરવું પડે અને એ કામ એને વર્ષ સુધી કરવું પડે. તો એના માટે ડિસિપ્લિનની જરૂર હોય છે તો એક આત્મનિર્ભર વ્યક્તિમાં જોવા મળે છે. ધીરજ જોવા મળે હવે ઘણી વાર ફેલિયર્સ પણ આવે ઘણી વાર સફળતા પણ મળે બંને મળે પરંતુ એને બંનેને ઝેલવાની તાકાત હોય એ જે હોય એક આત્મનિર્ભર વ્યક્તિમાં જોવા મળે છે. પછી જવાબદારી અને સતત શીખવાની તૈયારી પણ બતાવે છે. તો આવા ગુણો જો એક આત્મનિર્ભર વ્યક્તિમાં હોય તો પછી એ એ વ્યક્તિ જે છે એ જીવનમાં સફળ થવાનો જ છે આવા ગુણો સફળ થવામાં મદદ કરે છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને પોતાની મહેનતથી કમાયેલા પૈસાની ખુશી પણ આપણા માટે કંઈક અલગ જ હોતી હોય છે. જયારે વ્યક્તિ પોતાની જરૂરિયાતો પોતાની આવકથી પૂરી કરે છે. ત્યારે તેનું સ્વાભિમાનમાં પણ ઘણું વ વધતુ હોય છે એટલે આર્થીક રીતે આત્મનિર્ભરતા વ્યક્તિને વધુ જવાબદાર પણ બનાવતી હોય છે. અને વિદ્યાર્થીઓ એ માત્ર અભ્યાસ જ નઈ પરંતુ રોજિંદા જીવનમાં પણ આ આત્મનર્ભર બનવું જોઈએ પોતાનું કામ જાતે કરવું જોઈએ પોતાના સમયનું આયોજન યોગ્ય રીતે કરવું જોઈએ કોઈ મુશ્કેલ પ્રશ્નનો ઉકેલ હોય તો એ શોધવાનો પણ જાતે પ્રયત્ન કરવો જોઈએ સાથે સાથે નવી કુશળતા પણ શીખવી જોઈએ આવી ટેવો છે એને ભવિષ્યમાં ઘણી ઉપયોગી બનતી હોય છે અને આજના સમયમાં મહિલાઓ શિક્ષણ મહિલાઓ શિક્ષણ વિજ્ઞાન રમત ગમત વ્યવસાય અને રાજકારણ જેવા દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહી છે. આર્થિક અને માનસિક રીતે સશક્ત મહિલા પરિવાર અને સમાજ બંને માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પણ બનતી હોય છે.
હા એ તો સાચી વાત છે અને એમ તમે કહ્યું એમ કે નવી કુશળતા શીખવી જરૂરી છે કા કે આજના સમયમાં આપણે જોઓ ને કે ડિગ્રી બધે નથી ચાલતી એમ હવે તો કોમ્પ્યુટર બેઝ બધી વસ્તુ થઈ ગયું પછી લેંગ્વેજ આવડવી જોઈએ આપણને એકકરતા વધારે અ આપણેે જે છે એ ઇંગ્લિશ પણ શીખવું જોઈએ હવે આપડે એવું કોઈ નાનું મોટું નથી કેતા કે ભાઈ ઈંગ્લિશ આવડવું જ જોઈએ પણ આવડે તો સારું એમ કારણ કે જો તમને ઇંગ્લિશ આવડતું હોય ને તો તમે ઘણા બધા લેંગ્વેજર ઓછા બેરિયર જે છે. એ ઓછા કરી શકો છો પછી કમ્યુનિકેશન સ્કીલ તમને કોઈ વસ્તુ બહુ સારી આવડતી હોય પરંતુ જો તમે એને પ્રેઝન્ટ સરખી રીતે ન કરી શકો કે એને દ દરસાવવાની રીત તમારી ખોટી હોય તો સામે વાળા પર સામે વાળો એ વસ્તુને ખોટી રીતે લઈ શકે છે. અને એ જે છે એ પછી સમજવામાં ગેપ આવી શકે છે. તો સંવાદ કૌશલ્ય પણ આપણામાં હોવુ જોઇએ ડિજિટલ ટેકનોલોજી તો મેં કહ્યું એમ કે કોમ્પ્યુટર ઇન્ટરનેટ એ બધાનું જે છે એ તમારામાં નોલેજ હોવી જોઈએ તો આ બધી કુશળતા જો શીખેલી હોય તો એ પણ આપણને આત્મનિર્ભર બનવામાં મદદ કરે છે
હા. અને આત્મનિર્ભરતા તો દેશના વિકાસમાં પણ ઘણું યોગદાન આપે તો હોય છે કે જો દેશના યુવાનો આત્મનિર્ભર બનશે તો એમને રોજગારી વધશે નવા ઉદ્યોગો શરૂ થશે આયાત પર નિર્ભરતા ઘટશે અને દેશ નું અર્થતંત્ર છે એ પણ ઘણું મજબૂત બનશે એથી આત્મનિર્ભર યુવાનો દેશની એક સૌથી મોટી શક્તિ છે એવું પણ કહી શકીએ અને આત્મ આત્મનિર્ભર બનવામાં અમુક વાર તો કેવું કે પડકારો પણ આવતા હોય છે કે નિષ્ફળતા નો ડર છે આત્મવિશ્વાસ નો અભાવ છે આળસ છે બીજા ઉપર વધુ નિર્ભરતા છે અને નવું વસ્તુ શીખવાની અનિચ્છા એટલે આ પડકારોને મહેનત અને હકારાત્મક વિચારસરણીથી આપણે દૂર કરી શકીએ છીએ અને આત્મનિર્ભર બનવાના ઉપાયો પણ ઘણા છે કે આપણે સતત નવી કુશળતા શીખવી રહેવી જોઈએ સમય નો સદઉપયોગ કરવો જોઈએ મહેનતથી ક્યારેય ડરવું નહી નિષ્ફળતામાંથી આપણે કંઈક ને કંઈક શીખવું જોઈએ અને નાના લક્ષ્ય નક્કી કરીને ધીમે ધીમે આગળ વધવું જોઈએ આ બધું છે એ આપણને આત્મનિર્ભર બનવામાં પણ મદદ કરતી હોય છે. અને કહીએ તો કે આત્મનિર્ભરતા આપણને આમ જીવનના મૂલ્યો પણ શીખવતા હોય છે કે શિસ્ત છે, જવાબદારી છે, સ્વાભિમાન છે, ધીરજ છે, આત્મવિશ્વાસ છે, મહેનત છે, એટલે આ ગુણો છે એ સફળ માટે ખૂબ જ જરૂરી છે. અને આજના યુવાનો એ માત્ર સરી સારી નોકરી શોધવાનું નહી પરંતુ પોતાની અંદર એવી ક્ષમતા વિકસાવવી જોઈએ કે તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં આત્મવિશ્વાસથી આગળ વધી શકે. અને આત્મનિર્ભર યુવાનો જ મજબૂત ભારતનું નિર્માણ કરી શકે
હા એ તો તમે સાચી વાત કીધી. તમે આત્મનિર્ભર હોવાના ફાયદા ગણાવ્યા આત્મનિર્ભર કઈ રીતે બની શકાય એ સમજાવ્યું તો એ છેલ્લે એનો સાર એજ નીકળે કે આત્મનિર્ભર શા માટે બનવું જોઈએ? તો પોતાના માટે હા એક વસ્તુ હું એડ કરવા માંગીશ કે આત્મનિર્ભર એટલે એવું નહી કે પાછું બધું એકલા કરવું એવું પણ નહી જરૂર પડે ત્યાં આપણે સલાહ અને સહગ સહયોગ લઈ શકીએ છએ. આપણા આપણા પરિવારજનો નો સહયોગ લઈ શકીએ બધા તો હંમેશા આપણે મદદ મદદ મદદ માટે તૈયાર જ હોવાના. તો એ રીતે જે છે આપણે આત્મનિર્ભર બનવું જોઈએ અને પોતાનું પોતાના પરિવારનું અને સમાજનું ઉદ્ધાર કરવો જોઈએ.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. વાંધો નહી સારું સારું ચલો. પછી વાત કરીએ આપડે.
હા
હમ